હલો
જય શ્રી કૃષ્ણ બેન
જય શ્રી કૃષ્ણ કેમ છો? મજામા
હા મજામાં તમે મજામાં?
હવ મજામા
હુ, હુ
અરે થોડું, દ ફોનને સાઈડમાં રાખીને બારે જ જોતો ખરો કે ફરવાયેલો રહીશ ફોનમા, જ જો બાર જો આખું ગામ કેવું રોશનીથી ઝળહળી રહ્યું છે, તહેવાર નો માહોલ છે થોડું ફોન મૂકી આ ઉત્સવ નો આનંદ લે
હા
બોલો અને જો બારે કેવી રીતે લોકો તહેવાર મનાવે છે. હું
હું પરંપરા અને સંસ્કૃતિ મૂલ્યોને વરેલા વ્યક્તિ જે તહેવારોના મૂળ ભાવને સમજે છે.
બરાબર
હા વા છે. ઓકે અને તારી, જ તારી આ જે વાત થોડી તું આ ફોન થોડો સાઈડમા મૂકીને જોય, તું બારે તો જો કેટલા બધા ફટાકડા ને બધું ફૂટે છે.
હા
હા, બરાબર હ! અને તું ફટાકડા લઈ આવ્યો છું.
હા લઈ આવ છુ, ફટાકડા
હા
હા, લઈ આવ્યો છુ, હું પણ તહેવારો જ આનંદ લઈ રહ્યો છુ.
બરાબર છે.
મિત્રોને હેપી, ફેસ્ટિવલના ડિજિટલ કોર્ડ્સ મોકલી રહ્યો છું. કાર્ડસ મોકલી રહ્યો છું. સોશિયલ, મીડિયા પર સ્ટેટસ મૂકી દીધું છે. આજ કાલ તો બધું ઓનલાઈન જ હા, આજ કાલ તો બધું ઓનલાઈન જ થઈ ગયું છે.
હા, એતો છે.
અમે લોકો ભી બધા ફોટો જ પાડતા હતા, કે સોશિયલ મીડિયા પર મૂકીશું એમ એટલા માટે
હા
બરાબર કેમ બધા કે ફટાકડા ફોડે છે. બધા
હા, ના ના ફોડે જ છે, તો ફોન ના લીધે નહી, આવે કાર કે અહીિયાયા તો કે્યા ન અમારે તો ચાલુ થઈ ગયુ છે.
બરાબર, અમારે ત્યા તો હવે બધા ફોડવાનું ચાલુ કરશે
ના ના અમારે તો એક વીક પહેલાનું બધું ચાલુ, થઇ ગયુ છે.
બરાબર હુ, પણ હવે જ ફોડીશ બધા ફટાકડા પપ્પા લઈ આવ્યા હતા આજે એટલે હવે, ફોડીશ
હા
બરાબર તમે ફોડ્યાલા છો, કે હવે ફોડશો
ના ના હું તો કે નો અઠવાડિયા પહેલાથી ફોડું છું
બરાબર છે હમ્મ હમ્મ અને તમે કયો બોમબુ કે એ બધું લાયા કે પછી મોટા મોટા ફટાકડા લાયા છો
મોટા ફટાકડા લાવ્યો છું પછી નાના નાનો છોકરો છે તેના માટે નાના લાયો છું હ
હમ્મ હમ્મ બરાબર હમ્મ હમ્મ
ના ના હવે, એ અહ ઘર આગળ ફોડીયે છે. મોટા છે, થોડા આગળ ફોડીએીએ
બરાબર અમે લગત, અમે બધા ફેમિલી મેમ્બર જોડે થઈને હવે, ફોડીશું હવે બધા ફ્રી થઈયા છે, તો હવે ફોડીશું બધા
હા
બસ પછી તો ભાઈ બીજને બધુ, આવશે ત્યારે અમે બધા ફરવા જવાના છીએ
હા, લાભ પાચમ સુધી મારે પણ રજા છે. મારે ચ્છા છે, જવું જ છે. સારભુ મારે જવાની ઈચ્છા છે
બરાબર સારંગપુર જવાની સારુ છે. ત્યાં તો મારે બી જવું છે, મને પણ ત્યા કોઈ નથી લઈ ગયું
હા અમે પ્લાન બનાવી જ રાખ્યું છે અહંયા થી પેલા ગણપતપુરા જઈશુ ગણપતિ ના મંદિરે પછી ત્યાંથી થોડું આગળ ઓરનેજ હરસિદ્ધિ માતા નું મંદિર છે
હા હા એ મેં જોયું છે
હા અને ત્યાંથી આગળ પછી રઠું આવે ને ત્યાં મહાદેવનું છે પાંચસો વર્ષ પહેલાનું જે ઘી હોય ને
હા
એ ઘી હજુ પણ એવું ને એવું જ છે
અચ્છા બરાબર હા એમે સાંભળ્યું છે પણ એટલે એમ સોશિયલ મીડિયા પર જોયું છે એમ ત્યાં ગયા નથી
જઈશું આપડે ચલો ને સાથે હું અહિયાં એમની જોડે અત્યારે જઈ આવું
બરાબર હા તમે એકવાર તમારી ફેમિલી જોડે જઈ આવો પછી આપડે બધા જઈશું એકવાર
હા
અમારો પણ ક્યાંક જુનાગઢ સાઈડ જવાનો વિચાર છે ગીર સોમનાથ કે બધે ફરી આવીઈએ ત્યા એવો વિચાર છે
ના ભીડ હશે એટ પેલા બુકીંગ એડવાન્સ બુકિંગ કરાવી દેજો
ના એ તો મે એડવાન્સ બુકિંગ કરાવી લીધી છે
હા
ઓનલાઈન જ અહીિયાયાથી બધી બુકિંગ કરાવી લીધી છે અમે
ઓકે
તમે લોકો ક્યારે નીકળશો કાલ જ કે પછી બેસતું વરસ પતાયને પછી ફરવા નીકળ નીકળશો
બેસતા વર્સના દિવસે રાત્રે નીકળી શું
બરાબર અમે બી એવું જ છે બેસતા વરસના બપોર પછી નીકળીશું
હા રડું છે. અમે ત્યાં સહલંગપુર હા બીજું અમે અમારે કેવો પ્લાન છે. ગણપતપુરા જીસુ ઓરણેજ રઢુ. અને ત્યાંથી સીધા સારું. શ ડરેક ઉર જે સાત વાગ્યા ની આતી હોય છે.
હા.
એટલે એમાં મારે ખાસ જોવું છે સાત વાગ્યાની આરતીમાં. સુધી પહોંચી જવાય તેવું કરવું છે.
બરાબર ત્યાં સારંગપુરમાં મેં સાંભળ્યું છે અમારી ફેમિલી મેમ્બર ગયા છે તો કે ત્યાંની ગૌશાળા તો બહ જ મોટી છે તો જોવા જ.
હા હા હા જોવા જેવી છે બહુ સાળા બહુ નઠ છે.
બરાબર
ત્યાં જઈએ તો સારું લાગે મૂડ એકદમ ફ્રેશ થઇ જાય કેટલા ટાઈમ તમે ફેમિલી સાથે બહાર જ નથી ગયા
અચ્છા એવું છે એમ
હા
અત્યારે બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે એટલે
હા હા
આવો જ કોઈક તહેવાર આવે જેમાં બધાની હ
હમ્મ
અમે લોકો તો જોઈએ બપોર પછી નીકળશું ડાયરેક્ટ અહિયાં થી ચોટીલા જશુ ચોટીલા ત્યાં અમે એક હોટલ રાખી છે. ત્યાંકને રોકાયશું થોડી વાર ફ્રેશ થઈને પાછા જુનાગઢ જવા નીકળી જશુ અને તે દિવસ ગીર ત્યાંકને આખો દિવસ રહીશું.
અને પછી બીજે દિવસે સવારના વહેલા ગીર પર્વત ચડીશું અમે
હા.
જુનાગઢ નું જે છે ને ત્યાં એ પછી ત્યાં બીજા દિવસે પાછા કેમ કે પછી તો બધાનું શેડ્યુલ એ જ જોબનું ચાલુ થઈ. જાય છે એટલે
હા હા.
અમુક લોકો તો કે છે કે દ્વારકાને જતા જો બધા ભેગા ભેગ નીકળ્યા છે ફેમિલી લી જોડે નીકળશું તો પણ હવે જોઈએ શું થાય છે.
હા અત્યારે તો આ શોર્ટ ટાઈમમાં તો તમારે અત્યારે તો દ્વારકા ન જવાય હા ટાઈમ લઈને જવું પડે એક બે દિવસ વધારે લઈને જવું પડે
અને અત્યારે તો દિવાળી ના ટાઈમમાં તો બધા આવા ધાર્મિક સ્થળોમાં તો બહુ જ.
હા ભીડ વધારે છે હા હા.
એટલા માટે અમારો તો વિચાર ઓછો થાય છે. પણ જોઈએ હવે, અચ્છા
હા હું પહેલા દિવાળીના ટાઈમે ગયેલું છું.
હું.
હોટલ જે હોય ને હોટલ એ પણ બુક ના થાય. હોટલમાં પણ જગ્યા નથી. અમે ત્યાંથી થોડા દસ કિલોમીટર દૂર. હોટલમાં રહ્યા હતા.
અચ્છા
હા એક દિવસ પેલા બુકિંગ કરતા હતા તો પણ નોતું થતું. બધાએ એડવાન્સ બુકિંગ કરાવી દીધું, હતું દસ દિવસ દસ દિવસ પહેલા
અચ્છા આ તમે જુનાગઢ જવું છે, ને એનું તમે પંદર દિવસ પહેલા બુકિંગ કરાવ દીધું છે,
હા તો સારું
હમ્મ એનેમાં તો પંદર દિવસ પહેલા જ બધું બુકિંગ કરાવ દીધું છે, અને અમે ત્યાં જઈશું ને તો એ બધી પોતે મિની બસ ને બધું પ્રોવાઈડ કરશે, ત્યાંથી
હા, હા.
એટલા માટે સારું છે, બધું ત્યાંનું બધું ચેક કર્યું પછી જે હોટલ બુકિંગ કરી છે, અમે
હું સારું, શું નામ છે, હોટેલનું કેજો પછી મને એનો રિવ્યુ કેજો કેવું છે. અમે પણ જઈએ તો હા અમે પણ જઈએ તો તેને વિઝિટ કરીએ.
હા એ તો એ હોટલ નું મને મારા ભાઈ ના ફ્રેન્ડ છે, ને એમને કરાવી આપ્યું છે, કે કેમ કે એ લોકો બી પેલા ત્યાં ગયાતા ને તો કેક અમને બહુ જ મજા આવી ગઈ કે ફેમિલી સાથે ગયા તા તો આમ અલગ. થી જ આપણે સ્વિમિંગ પુલ ને એવું બધું છે તો કે આપણે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, ત્યાં એવું એમ
હા અત્યારે તો ઠંડીમાં હા અત્યારે તો ઠંડીમાં કઈ હવે સ્વિમિંગ પુલ લેવાનું,
ના પણ સ્વિમિંગ પુલમાં ગરમ પાણી હોય છે,
હા તો સારું. તો તો મજા આવી જાય.
હા એ તો છે, પણ પછી બહાર નીકળી ને પછી ઠંડી એ મજા આવી.
ઠંડી હાય.
પછી સ્વિમિંગ પુલ તો ઠીક ચાલ એની વાત તો અલગ પણ ત્યાં કણે રમવાનું ને એવું. ભી બોવ સારું છે, કે મોટા લોકો ભી રમી શકે નાના લોકો કો ભી રમી શકે એવું.
હમ્મ હમ્મ
સારું છે, એમને જ અને સજેસ્ટ કર્યું એટલા માટે અમે એ રાખ્યું.
હા, હા. અને જઈ આવો પછી મને તેનો રિવ્યુ શેર કરજો તો અમે પણ જવાનું વિચારી જ છે, થોડા ટાઈમ પછી ત્યાં પણ જઈ આઈશું.
બરાબર છે, નેક્સ્ટ ડે દિવાળી ના તમે ત્યાં જજો.
ના ના દિવાળી પેલા જવું છે. આ દિવાળી હવે જાય છે, એટલે જોઓ હવે મહિના પછી મારે જવાનું પ્લાન છે, જ ઘરવાળા કે છે. જ કે ઘણા ટાઈમ થી ગયા ને એટલે સારંગપુર જયાઈ.
હમ્મ
પછી ઓ દ્વારકાનો પ્લાન કર્યો છે.
બરાબર છે સરસ તો જઈ જવાય આવી જગ્યામાં તો ના તો પડાય જ નહી ક્યારે
હા હા
સરસ સરસ ચાલો ચલો પછી મળીએે બધા ફરી આવીએ પછી એક દિવસ શાંતિથી વાતો કરીશું.
હઉ ચોક્કસ
હા ચલો જય શ્રી કૃષ્ણ્